હલો
હા બોલો
હા અવાજ આવે છે તમને
હા આવી રહ્યો છે બોલો બોલો.
કેમ છો મજામાં હલો
હલો
મજામાં છો ને
હલો
હલો
હા બોલો બોલો હા આવે છે બોલો
તો આજે આપણેે આપણા ભારત દેશના તહેવારો વિશે થોડી ચર્ચા કરીએ
હા બોલો બોલો.
તો જે છે જે રીતે આજે તેહવારો ફેસ્ટિવલ બધા જ સેલિબ્રેટ કરે છે, બધી જ ફેમિલી સેલિબ્રેટ કરે છે. પણ જે પહેલા જે સેલિબ્રટ હતું એક ફેમિલી ભેગૂ થઈને કોઈપણ ફેસ્ટિવલ હોય આખું ફેમિલી ભેગું થઈ અને ફેસ્ટિવલ સેલિબ્રેટ કરે જે આજે કેવું છે ઘરના બે માણસ ઘરની બહાર હોય શહેરમાં હોય. અને ગામડામાં બે માણસ હોય જ્યારે જ્યારે ફ ફેસ્ટિવલ હોય ત્યારે તે ભેગું થાય. અને તે ચાર માણસ ફેસ્ટિવલ સેલિબ્રેટ કરે, જ્યારે પહેલા કેવું હતું આખું ફેમિલી ભેગું થઈ સાથે બેસે, ફેસ્ટિવલ સેલિબ્રેટ કરે, વાતો કરે. અને જમવાનું સાથે સમૂહ ભોજન કરે, તે જે મજા હતી તે આજના ફેસ્ટિવલમાં આપણને એન્જોય કરવા નથી મળતી, અને કોઈ એન્જોય ઘણા ભાગના ઓછા લોકોમાં એવા હોય ફેમિલી કે તેમાં આ વસ્તુ હજી પણ ચાલે છે. પણ હવે આપણે એને, જે પહેલા જે ચાલતા, ફેસ્ટિવલ સેલિબ્રેટ કરતા. ત હજી પણ આપણે તેને બળ કાયમી રાખવું હોય. તો તેના માટે એફર્ટ આપણે પણ થોડાક રાખ નાખવા પડે, તો તેના માટે તમે શું કહેશો?
હા તમારી વાત એકદમ બરોબર છે, આપણે જાણીશે એવુંજ ભારત ના તહેવારો નો આપણને ઘણો અત્યંત મહત્વ જોવા મળે છે.
આપણે જાણીએ તે મુજબ ભારતમાં પહેલાથી ઘણા સમયથી આપણને તહેવારોનું ખુબ એટલે ઘણું બધું મહત્વ આપણને જોવા મળે છે, માટે જાણીએ તે મુજબ ભારતમાં ઘણા બધા તહેવારો જોશે જેમ કે ઉતરાયણ, પજાસત્તાકદિન
હમ્મ
જેવા ગુડ ફ્રાઈડે, જેવા ઘણા બધા રક્ષાબંધન છે. જન્માષ્ટમી છે, હોળી ધૂળેટી છે, દિવાળી છે, નવરાત્રી છે. ઘણા બધા તહેવારો ઉજવાતા હોય છે, આપણે જાણીએ છીએ તે મુજબ દરેક તહેવારો પછી કઈને કઈ કારણ ર રહસ્ય હોલું રહસ્ય રહેલું હોય છે. આપડે જાણીએ તે મુજબ પંદરમી ઓગસ્ટ આપડે તહેવાર જોયએ તો પંદરમી ઓગસ્ટ ના દિવસના આપણા દેશને આઝાદી મળી. હોવાથી એ દિવસે પંદરમી ઓગસ્ટ ઉજવવામાં આવે છે, છવીસ મી જાન્યુઆરી છવીસ્મી જાન્યુઆરી આપણે જાણી છએ તેમજ છવવીસમી જાન્યુઆરીને બંધારણ અમલમાં આવે થી માટે છવીસ્મી જાન્યુઆરી જોવામાં આવે છે, આપે દા ઘણા બધા એવા તહેવારો છે કે આપણ ભારતમાં ઉજવવામાં આવે છે. ભારતમાં આપણને જોવા મળે છે કે, વિવિધ ધર્મોના ઘણા બધા તહેવારો ઉજવાય છે. પરંતુ એ લોકો પોતાના ધર્મોને પોતાના ધર્મો છે તો પોતે એ ધર્મ વાળાએ ધર્મ ઉજાવુ એવું માનતા નથી, આપણે જાય તો ભારતમાં બધા હળીમળીને બધા જ ધર્મો જાતિના લોકો હળી મળીને રહેતા હોય છે. આપણે જાણીએ તે મુજબ હળીમળીને રહેતા હોય છે, અને તેઓ પોતાના ધર્મના તથા બીજા કોઈ ધર્મ ના તહેવાર પણ હળીમળીને ઉજવતા હોય છે. તેથી ભારતમાં એક હળીમળી હળીમળીને રહેવાનો સંપ આપણને જોવા મળી રહે છે. આપણે જાણીએ તે મુજબ ઘણા બધા તહેવારો ભારતમાં ઉજવાતા હોય છે. ઘણાબધાં આપણને ઉજવતા આપણને જોવા મળે છે.
જેમકે નવરાત્રી, નવરાત્રી એ ભારતમાં ખુબ ધામધૂમ ઉજવે છે. દિવાળી પણ આપણે જોઈએ તે મુજબ ખુબ ધામધૂમથી ઉજવાય છે. આપણે જોઈએ તે મુજબ મુસલમાનો ન કોઈ ઈદે મિલાદ હોય, બકરી ઈદ હોય ઈદ હોય બીજા ઘણા બધા તહેવારો એ લોકો ખુબ એ લોકોના ધર્મોમાં એ લોકો ખૂબ ધામધૂમથી ઉજ હોય છે આપણે જાણીએ છીએ તે મુજબ અગાઉના સમયમાં લોકો એકીબીજાના પોતાના પરિવાર સાથે તમે કહ્યું તે મુજબ પોતાના પરિવાર સાથે એ લોકો પોતાનો તહેવાર ઉજવતા હોય છે એ લોકો ખુબ ધામધૂમથી ઉજવતા હતા. અને પોતાના પરિવાર સાથે ખુશી થી એ લોકો તહેવારો ઉજવે છે. પણ અત્યારનાં સમયમાં આપણે જોઈએ છે તે મુજબ અગાઉના સમય કરતા અત્યારનાં સમયમાં લોકો પાસે એના ટાઈમની ખુબ જ અછત જોવા મળે છે. આપણે જાણીએ છીએ મુજબ અગાઉના સમયમાં લોકોને ટાઈમ મળી રહેતો હતો ત્યારે તહેવાર ઉજવવાનો પણ અત્યારનાં લોકોને એટલા બધા બીઝી થઈ ગયા છે. એટલા બધાં વ્યસ્ત થઈ ગયા છે કે લોકોને પોતાના પરિવાર માટે તેવાર માટે શું પોતાના પરિવાર પરિવાર માટે પણ ટાઈમ ફાળવી શકતા નથી. તેથી પહેલાના તહેવારો ઉજવાતા તેમાં જેના કરતા આ અત્યારના તહેવારો ઉજવશે તેમાં ઘણો બધા આપણને ફરક જોવા મળી રહે છે. તો તે બાબતે તમારે શું કેવું છે?
હા તમે બરાબર બોલ્યા છો. કે પહેલા જે. આપણે સેલિબ્રેટ કરતા ફેસ્ટિવલ એમાં એક શાંતિ અનુભવાતી. એક મનને શાંતિ મળતી કે ના આપણા. ઘરમાં એક તહેવાર ઉજવાય છે જ્યારે આજે દિવાળી છે. કે કોઈ પણ તહેવાર છે. બધાને ટાાઈમ જો મળે હો છે તો એ લોકો ફરવા નીકળી જાય. છે બહાર ફેમિલીને ઘરે મૂકીને તો એ વસ્તુ આજે આપણને. ખોટ લાગે છે કે પેલા જે સાથે મળીને. તહેવાર ઉજવતા ત્યારે હવે આજે. લોકોની મેન્ટાલિટી એવી થઈ ગઈ કે ચાલો રજા છે આપ. આપણે ફરવા જતા રઈએ એટલે તહેવારને પણ એ લોકો સાઈડ. ઉપ મૂકીને બહાર ફરવા નીકળે છે જ્યારે ફેમિલી ફેસ્ટિવલ હોય. તો ફેમિલીને એટલો ટાઈમ આપવો પણ જરૂરી છે કે કારણ કે આજે. લોકોના માઇન્ડ. એટલા ફ્રેશ નથી રહેતા ફ્રસ્ટેડ થઈ છે બધા જોબથી. બિઝનેસથી કે ફેમિલી ફ્રસ્ટ્રેશનથી ગમે તેનાથી ફ્રસ્ટેશન જેના માટે. આપણે એક જૂથ પણ થવું જ જરૂરી છે ફેમિલીમાં ભેગા થવું પણ. જરૂરી છે અને વાતચીત કરવી પણ જરૂરી છે એટલે થોડો આપણે ફેમિલીને પણ ટાઈમ આપું. આપવો જોઈએ આપણે સ્પેશિયલ ટાાઈમ ના આપી શકીએ એના માટે આપ. ફેસ્ટિવલ આવે છે દિવાળી છે. કે હોળી છે એવા તહેવારે આપણે ઘરે. આવીને ઘરના લોકો સાથે બેસીને વાતચીત કરવી જોઈને તહેવાર શા. પૂર્વક ખુશ થઈને ઉજવવા જોઈએ. તો એ જ હું કહેવા માગુ છું કે જે રીતે પહેલાં. આત્ તે તર. હતા તે જ રીતે હજુ પણ થોડું આપણે એમાં. આપણો પોતાનો ટાઈમ કાઢીને આપણે આપણા પરિવાર સાથે બેસીએ. અને તહેવાર ની ઉજવણી. કરીએ જેથી આપણે પણ ફ્રેશ રહીએ અને તહેવાર પણ એ જ રીતે ઉજવાય. જે એવા ઉજવાતા હતા અને આપણું ફેમિલી પણ ખુશ રહી. અને જે બાળકો છે નાના. એ બાળકો પણ પોતાના પરિવાર સાથે મળીને રમે. જમે અને તહેવાર પણ ઉજવે જેથી એ લોકોને પણ. થાય કે ના આ અમારું ફેમિલી છે અને અમે આ ફેમિલીની અંદર. બિલોંગ કરીએ છીએ. તો તે વિશે તમે શું કહેશો.
હા તમારી વાત એકદમ બરોબર છે આપ જાણે છે તે મુજબ. આપણને ખબર છે કે ભારતમાંથી ઘણા બધા લોકો વિદેશમાં. વ્યાપાર માટે અથવા કોઈ પણ નોકરી ધંધા માટે જતા હોય છે. તો તે લોકોને પરિવાર માટે ટાઈમ એ લોકો. પરર ટમ ભ એ માટે એ લોકો સરકાર દ્વારા આપને. દિવાળીની હોળી તમે કહ્યું છે એ મુજબ દિવાળી હોળી જેવી. ઘણી બધી રજાઓ આપવામાં આવે છે. તો તે રજાઓનોો ઉપયોગ કરીને તે લોકો એ પોતાના પરિવાર સાથે ટાઈમ. સ્પેન્ડ કરવો જોઈએ પરંતુ. ઘણીવાર લોકો એને વધુ પૈસાના લ લચ વધુ કામ કરવાના આવડતના કારણે. એ લોકો આવતા નથી અને રજાઓ લેતા નથી અને એ વિદેશમાં રહેેતા હોય છે. પરંતુ તેઓ એવું ન કરવા જોઈએ. કારણ કે તે પરિવાર માટે એ લોકો પરિવાર સાથે એ લોકો. ો ટાઈમ એ લોકોએ ફાળવો જોઈએ. તો પરિવાર સાથે લોકો ટાઈમ હળવે તો પરિવારમાં એક હમણા કોઈ ખુશી ની તાજગી અનુભવ હોય છે આપણે જાણીએ છીએ પરિવાર જ બધા પરિવાર હળીમળી તહેવાર ઉજવતા હોય છે પરંતુ જે તહેવાર પરિવાર સાથે નો ઊજવાતા તહેવારો તહેવારો કહેવાતા નથી અને તે માટે જ પરિવાર માટે પરિવાર સાથે જ અને આપણે તહેવારો ઉજવવા જોઈએ આપણે જાણી ઘણા લોકો એવા પણ હોય છે કે તે લોકોને રજા મળતી હોય છે રજામાં તેઓ એ લોકો ઘરે આવતા હોય છે પરંતુ તે લોકો ઘરે રહેતા નથી હજી લોકો તમે કહ્યું તે મુજબ ફરવા જતા રહેતા હોય છે પરંતુ તે લોકોએ એવું ન કરવું જોઈએ ફરવા જ જાઓ પણ તમે એક બે દિવસ માટે જાઓ તે પછી ત્યોહાર પતી જાય પછી જાઓ કારણ કે તહેવારમાં જ આપણે ફરવા જઈએ તો તહેવારનો તહેવાર એક જગ્યા છે ને આપણે ફરવાનું જ એક જગ્યા છે તો આપણે એ કામ કરવું જોઈએ તે ફરવાનું ટાળવું જોઈએ ને તહેવાર પરિવાર સાથે મળીને ઉજવવા જોઈએ એમાંથી પરિવાર માં એક ખુશી અનુભવાય છે તે તે બાબતે તમારે શું કેવું છે
હા જેમ તમે કહ્યું કે એ લોકો ફરવા જાય છે હવે એ ફરવા જાય છે એ એ લોકોની ખુટ છે કે એ લોકો એ લોકોના ફેમિલીને ટાઈમ નથી આપી શકતા અને એ લોકોને એન્જોય નથી કરાવી શકતા જે પૈસા એ લોકો કમાય છે તેનો એ લોકો ઉપયોગ જ્યાં કરવો જોઈએ તે કરી નથી શકતા પણ પણ એમ જોવા જઈએ તો જે વિદેશમાં ભરતના લોકો જે વિદેશમાં ગયેલા છે એ લોકો કોઈ પણ તહેવાર હોય ઉજવવાનું ભૂલતા નથી અને એ લોકો સાથ તે એ ત્યાંના લોકોને પણ એમાં ઇન્વોલ્વ કરીને એ આપણા ભરત દેશના તહેવારને બહુ જ ઉત્સાહથી ઉજવે છે એ બહુ જ સારી વાત છે અને એ રીતે ઉજવે છે જાણે એ લોકો ભરત દેશના ત્યાં નામ ઉપર લાવે છે રોશન કરે છે એ વાત ખૂબ જ સરસ છે જેમ કે નવરાત્રી છે દિવાળી છે કે રામનવમી છે કે કોઈપણ એવા તહેવાર છે નવરાત્રિમાં તમે જોઈ લો નવરાત્રિ આપણા ઇન્ડિયામાં એટલે ઉત્સાહથી ઉજવતા હોઈએ છીએ આપણે પણ જે લોકો બહાર રહેતા છે વિદેશમાં રહેતા છે. ત્યાંના લોકો પણ એક સ્પેશિયલ ફેસ્ટિવલ નવરાત્રિનો એવી રીતે ઉજવે છે જ્યાં ત્યાં ત્યાંના લોકો પણ એમાં ઇન્વોલ્વ થઈને ખૂબ જ ઉત્સાહથી એ લોકો નવરાત્રી નો તહેવાર મનાવે છે જે ખૂબ જ આનંદ વાત છે તો મને એ વસ્તુ તો ખુબ જ ગમે છે. કે બાર ભલે એ લોકો બહાર રહે છે પણ એમાં એ લોકો લોકો પણ એટલા ઇન્વોલ્વ થઈને એ લોકો જે દેશના લોકો છે તે લોકોને પણ એટલા ઇન્વોલ્વ કરી લે છે એ બહુ આનંદની વાત છે આપણા માટે
તમારી વાત એકદમ બરોબર છે આપણે જેને હેતુ અગાઉના ગાઉ ના સમયમાં જો બાળકો ને આપણે પૂછાયતો આ તહેવારો વિશે એલે આપણે એ લોકો શું જાણે છે આપણને બધું કહી દેતા હોયશે આ તહેવાર વિશે આ તરીકે જોવામાં આવે છે આ તહેવાર આ તરીકે જોવામાં આવે છે શાક કારણ ઊજવવા માં આવે છે પરંતુ જો અત્યારના સમયમાં આપણે પૂછી તો બાળકોને એ ખબરતી નથી કે આ તહેવાર શા માટે ઉજવાશે તમે કહ્યું કે મુજબ હોળી કેમ ઉજવવામાં આવે છે. થોડીવાડી કેમ ઉજવવામાં આવે છે એ ના તમે કેમ ઉજવવામાં આવે છે તો અત્યારના બાળકો ને એ ખબર રેતી નથી એથી કરીને આપણે વધારે માં વધારે ટાઈમ સ્પેન્ડ તહેવારોની ઉજવણી આપણા પરિવારની સાથે મળીને કરવું જોઈએ અને બાળકો સાથે ચર્ચા વિચારણા કરવી જોઈએ કે તહેવારો ન આના કારણો કે છે આના આ કાર હોવાના લીધે આ તહેવારો ઉજવાય છે આ તહેવારો આ માટે ઉજવાય છે. આ તહેવાર આમ આમી જોય છે એ ઘણી બધી ચર્ચા વિચારણા આપડે કરવી જોઈએ તોકે આપણે આ જો ચર્ચા વિચારો કરશું તો આ જનરેશન ને આગ તહેવારા વિશે આપણે ઘણું બધું સમજાવી શકશું અને સમજાવી શકો અને એ જરેન એ આગળ જરેનને પણ આપ સમજાવી શકે છે. તો તેથી આ બધા તહેવારોને આપડે બધા હળીમળીને ઉજવવું જોઈએ અને હળી ભળી લ ઉજવતા રહેવું જોઈ તેથી આપ